હા આવી રહ્યો છે, તમારો અવાજ
તો આજે આપણે વાત સમયમાં લોકો ફોનનો ખૂબ જ ઉપયોગ કરી રહ્યા છે, જો કે લોકો ફોનમાં ઘણા પ્રકારની ગેમ્સ છે, કે પછ અન્ય પ્રકારનું અ ખરાબ ખરાબ વિડીયોસ છે, જેમ જે ચેટ કરી રહ્યા છે, આજના સમયમાં લોકો તો તેઓ ફોન માટે ખૂબ જ ખરાબ અને પરિસ્થિતિઓ બની રહી છે, જેવ કે આપણે ફોનોનો સદુપયોગ કરવો જોઈએ તેથી કરીને ફોનોમાં ફોનમાં આપણે સારા ગણતર અને તેવુ કેવુ વિડીયોસ જોવું જે અને સાર ભણતર માટે ઉપયોગમાં લેવો જોઈએ જેથી કરીને આપણે ભણતરમાં ખુબ જ ના સમજ પડે તો આપણે ફોન દ્વારા ફોન દ્વારા તેઓને નામ બીજા કોઈક કે જો કે ટાઈમ છે, ગેમ ગેમુસ ના રમવી જોયે તેથી કરીને આજના સમયમાં લોકો ફોનનો સદપયોગ કરતા કરવો જોઈએ તેથી કરીને આપણે ફોનમાં અન્ય પ્રકારના ના કાર્યો કરવા ન જોઈએ આજના સમયમાં લોકો ફોનમાં ઘણી ગેમ્સો રમી રહ્યા છે, જેવુ કે ઇન્ટરનેટ જેવુ કે પો ફો જેવ કે પૈસા વાળી ગેમો જેવ કે તેઓ જો ફોનમાં પોતાન પૈસા ન કૌઉન નાખ્યો અને તેનું તેવુ ગેમો રમીએ છે, પણ તે આપણા માટે સરળ નથી તેથી કે અકાઉન નાખીને તેઓ ગે તમે ગેમ રમશો તો કોઈક વાર તે ગે તે અકાઉન્ટમાં આપણા ખાતા માંથી પૈસા પણ કપાઈ જશે અને આપને ને ફો ફ્રોડ તરીકે પણ થઈ જશે તે આપ તે માટે આપણે ને ફોન ફોનોમાં સડ ઉપયોગ કરવો જોઈએ તો તમે શું જાણવા માંગો
મેં એ જણાવા માંગુ છું કે બધા બાળકોએ ફોનના યુઝ કરવો જોઈએ કેમ કારણ કે બધા એમાં ગંદો ગંદુ જોય છે ને સર ર્ચ કરે છે બ ઘણા બધા બાળકો બગડે છે તેના તેના કારણને લીધે ઘણા બધા બાળકો ભણે નથી તે ગંદુ ગંદુ બધું જોયા કરે છે તો તેના તો ફોનમાં બધી ગેમ આવે છે પૈસા લેવા નાખે છે તે ગેમ રમે છે પણ તેના ઘણા ને લીધે ઘણા બધા બાળકો પૈસા બગાડે છે ને તેને ના જીતે તો પાછા નાખે છે તો તે કરણને લીધે ઘણા બધા બાળકો બગડે છે તો ફોનમાં છે ને ઘણા બધા લોકો ગેમ રમે છે તો ગેમ રમે છે ને તો
હા
ઘણા બધા બાળકો બગડે છે તેના લીધે પણ તે પર અસર થાય છે ફોન ના લીધે ઘણા બધા બાળકોને આ ભણવા માં ના ઇન્ટરેસ્ટ આવે છે એને ઘણું બધું ના ઇન્સ્ટાઈ છે ફોનમાં લાગી રહે છે દિન દિવસને રાત ફોનમાં જ લાગી રહી છે તો તે કારણે તમે શું કેહેવા માંગો છો
તમારી વાત એકદમ સાચી છે કે જે આજના સમયના નાના બાળકો પણ તેઓ ફોનમાન ફોટ ફોટ પોટોનું ટાઈમ વેસ્ટ કરી રહ્યા છે તેઓને ભણતરમાં ધ્યાન નથી આપી રહ્યા અને ગેમ્સને ગેમસો ઘણી રમે રહ્યા છે તેય કે સોસલ મીડિયા પણ આજે ઘણા નાના બાળકો પણ સોસલ મીડિયા ઉપર જેમ કે ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક કે અન્ય વોટ્સઅપ પર કે ટ્વિટર પર તેનો કન ખુલી રહ્યા છે તે આપણે માટે ખુબ જ ખરાબ વાત છે તે આ નાના આજના નાના સમ નાના બાળકો એ ભણતરમાં જ ધ્યાન આપવું જોઈએ જેવ કે ઇન્સ્ટાગ્રામ કે અન્ય વેબસાઇટ પર ના આ એ એ પેલું બનાવવું જોઈએ તેથી કરીને તેઓ આપણે તેમના પોતાના વાલીઓ પણ જવાબદાર હોય છે તેથી કરીને આપણે અ પોતાનું બાળક શું કરી રહ્યું છે અને શું કરે છે તે ફોન પર ધ્યાન નથી આપી રહ્યા છે તેથી ફોન ખૂબ જ પોતાના ધ્યાન ભણતર માટે જ ઉપયોગ કરવો જોઈએ તેથી કરીને વાલીએ તેને ફોન લિમિટેડ જેવું કે તેનું ભણ ભણતરનું ય કઈ કામ હોય તો તે માટે જ ફોન આપવો જોઈએ અને ઇન્ટરનેટ ચ આજ કુ તો ફ ફોનમાં ઘ ગેમ્સ કે જેમ કે ઘણા પ્રકારના જુવાઓ પણ રમી ર જ છે અને તે જુવાઓ તેઓ પોતાને ખુબ જ નુકસાન કરી જેઓ કે પોતાના પૈસાની મહેનત ના પૈસાઓ કમાયેલા હોય તો તેઓ તે ગેમોમાં લગાડે તો તેઓને અકાઉન્ટ પણ ખાલી થઈ જાય, અને પોતાના સાથે ફ્રોડ પણ થઈ જાય, અને હેકો પણ થઈ જાય તેથી કરીને તેઓ ફોનમાં આપણે ઉપયોગ કરવો જોઈએ, પણ તેઓ આપણા સમય અને સદ ઉપયોગ કરવો જોઈએ, તેથી કરીને આપણે ખુબ જ ટાઈમ વેસ્ટ ના કરવો જોઈએ, અને પોતાનું કાર્ય કરતું કાર્ય કર ત્યારે કાર્ય કરવું જોઈએ ફોનમાં તેથી કરીને ફોનમાં આપણે અન્ય પ્રકારની સોશિયલ મીડિયાઓ છે, જેવ કે તેઓ સોટ વિડીયોસ વધારે જોઈ રહ્યા છે, તેથી કરીને ફોન ના આજના લોકો જો કે શોર્ટ વિડીયોસ કે જેમકે રીલ્સોમાં ઘણા પ્રકારના ના ગંદા ગંદા વિડીયોઝ પણ મૂકી રહ્યા છે, તે આપણે માટે સરન અને આપણા નાના છોકરાઓ મા ખૂબ જ ખરાબ વાત છે, તેથી કરીને આપણે તે વિડીયોને કે ઇન્સ્ટાગ્રામો કે લેપ એવી એપ ના બનાવી જોઈએ અને તેઓ વિડીયોઝ ના મૂકવા જોઈએ, તેથી કરીને તેઓ સોશિયલ મીડિયા પર આજના આજના જ ના લોકો સોશયલ મીડિયા પર ઘણા પ્રકારના વિડીયો મૂકીને તેઓ પૈ પોતા માટે પૈસા પણ કમાઈ રહ્યા છે, અને સા માટે તે બાબત સારી પણ છે, પણ તે ખરાબ વાત જેમ કે ખરાબ વિડીયોસ મૂકી તો તેવો ખરાબ નાના બાળકો જોઈ તો તેઓ આપણા માટે સરળ ના અને ખોરાબ ખૂબ જ ન ખરાબ છે તેથી કરીને તને તમે શું જણાવા માંગો,
હું એ જાણવા માંગુ છું કે ફોન છે ને, તે ઘણા બધા બાળકોને આપવાના જ હોઈ લિમિટમાં યા
તો તે કારણને લીધે ઘણા બધા બાળકો બગડે છે, ને ફોન આપવું હોય ને ફોનમાં બધા શોર્ટ વિડીયો એમને તેમ આવે છે તેના લીધે બાળકો બગડે છે, તે કારણને લીધે ને ફોનમાં તેથી કરીને, એ આઈ ને એ બધું આપેલું હોય છે, તો તેમાં બધું લગાવે છે જોય છે એ આઈ મા બધુ ટ્રાન્સલેટ કરે છે, તો તે આપના ફોનમાં લખાઈ જાય છે, ને તે પછી ગૂગલ એપમાં જયા કરે છે તેથી તે આપડી જાણકારી બધુ ગૂગલ એપમાં બધું શેર કરે છે, તો એના લીધે ઘણા બધા લોકોને ખબર પડે છે કે, આપડણે શું કેતા છે એને તું બોલતા છે, તે સાંભળાય છે, એ લોકોગોને તે કારણે બાળકોને ઘણાધા બાળકોને ફોન લિમિટમાં જ આપવા જોઈએ, છીએ પણ તેને સારું ને
હા
ફોન બી ઓછો આપવાનો કારણ કે તેને લીધે ઘણું બધું અસર થાય છે આપણે પૈસા છે તે બગડે છે બધી ઘણી બધી એપમાં નાખે છે, મહેનત ના પૈસા બગડે છે તે કરણને લીધે ઘણા બધા લોકો હા,
તમા તમારી વાત એકદમ સાચી છે, કે જેવો તમે કહી રહ્યા છો કે, આજના સમયમાં લોકો ફોનમાં સદઉપયોગ કરવો એ આપણા માટે સરળ છે, પણ જેવું કે ફોન માંથી લોકો આજે પોતાનું ઇન્કમો પણ મેળવી રહ્યા છે, જેવો કે યુટ્યુબ પર તેઓ પોતાના વિડીયોઝ જે શોર્ટ વિડીયોઝ કે તેઓ અન્ય ઇન્સ્ટાગ્રામ કે રીલ્સો બનાવીને, તેઓ પોતાના માટે પૈસા પણ કમાઈ રહ્યા છે, એટલે આપણા માટે ફોન સારો પણ છે અને જેમ કે ખરાબ પણ છે, જેવ કે તે કોઈક વાર અમે કેમ ડાઉનલોડ કર અને તે ગેમમાં તમે કોઈક બેંક ડિટેલ્સ નાખો તો તે બેંક ડિટેલ્સ તે ગેમ ફ્રોડ થઈ તો આપણે બે બેંક માં જેટલા પૈસા હોય તે પૈસાના વેરખર કરીને તેઓ આપણી સાથે ફ્રોડ કરી જાય અને તેઓ આપણા માટે તે મહેનતની કમાઈઓ પણ ખુબ જ ખરાબ થઈ જાય છે જેથી કરીને આપણે સ કમ સ આપણા માટે તે ખુબ જ ખરાબ વાત છે આજના લોક જોવ કે ફોન માંથી ઘણા ઘણા પ્રકારના ઉપયોગ તમને કઈક ના ખબર પડે તમે યુટ્યુબ પર સર્ચ મારી શકો છો જે તે સર્ચ મારો તો તમને અન્ય પ્રકારને ન જેમ કામ કામ હોય તો તે ના સમજ હોય તો તે મળી શકે આજે તમે જાણો છો કે આજે તમે એ આઈ દ્વારા એક એઆઈ ચેટ જી પી ટી જે ચલી ખૂબ જ ચર્ચા ચાલી રહી છે તેમાં ચેટ જીપીટીમાં તમે જાણો છો કે કય પણ ના સમજ પડે તો તે ચેટ જીપીટી તમે સર્ચ કરો તો તે તમને તરત જ આન્સર આપી દે છે. એ આ ઈ આપણનું હું લાઇવ લોકેશન કલેક્ટ કરે છે તેથી કરીને આપણા માટે ખુબ જ ખરાબ વાત છે. જો કે આપણું લાઈવ લોકેશન આપણે પોતાને જ જરૂર હોય તો આપણા માટે સારું છે જો કે પોતે કોઈને કોઈ ખ લોકેશન ના મળે તો ખ સારું આજના સમયમાં લોકો ચેટ જી પી ટી કે એઆઈ દ્વારા ચાલતા ઘણા પ્રકારના ના જેવ કે પોતાનું ટીવીનું રિમોટ પણ આજે ફોનમાં ડાઉનલોડ કરીને તેઓ કંટ્રોલ કરી શકે છે આજના તમે તેમાં શું કવા માંગો
હા તમે કેવા માંગુ છુ કે ઘણા બધા લોકો ઇન્સ્ટા શોપ સ્નેપ ને એના લીધે ઘણા બધા જોતા છે વોટ્સએપ ના લીધે રીલ જોઈ છે સ્ટોરી જોઈ છે શોર્ટ સ્ટોરી ઇન્સ્ટા ને જોઈને શોર્ટ સ્ટોરી જોઈ છે અવા તેના કારણ ના લીધે ઘણા બધા લોકોબગડે છેને એના લીધે ફોનમાં જ ધ્યાન આપે છે ઘણા બધા લોકો બીજ ધ્યાન નહી આપે છે. ફોન માં જ ધ્યાન આપે છે વોટ્સએપ સ્નેપ ઇન્સ્ટાના લીધે ઘણા બધા લોકો જો છે. તેના લીધે કમાય બી છે સારું બી છે અને ન સારું બી છે. કેમ કે ઘણા બધા લોકો એમ ટાઈમ પાસ હારુ એમ ને તેમ સ્ટોરી લગાવે છે રીલ મૂકે છે. ને આપણી પર્સનલ લાઈફ ને શેર કરે છે તો તે સારું ન હ કેવાય તમે શું કેવા માંગુ છો?
તમારી વાત એકદમ સાચી છે કે ફોન આજે આજના સમયમાં ધના પ્રકારના ફોન પણ આવી રહ્યા છે જે કે મોઘા મોઘા ફોન પણ આવી રહ્યા છે આજે તમે જાણો છો કે એક આઈફોન કરીને કંપની છે તે આઈફોન એશી હજાર છે એક લાખ સુધીનો આઈફોન મળે છે તેઓ ખૂબ જ મોઘી કિંમત છે તે મેળવવા માટે તેમના તેમને સારી સિસ્ટમો પણ મળશે પણ મળશે તે આપણા સારા ટકાઉ ના ટાકી શકે તો આપણા એક ને એક લાખ કે એશી હજાર તેઓ આપણા પૈસાઓ ખાલી વેસ સજજ છે જેથી કરીને આપણા ઉપયોગ માટે જેવો સાધ સાદો અને સરળ જ ફોન લેવો જોઈએ જેવો કે મોઘા અને લાખ રૂપિયા વાળા ફોન ના લેવા જોઈએ તેથી કરીને તમને જણાવવાનું કે આજના સમયમાં લોકો ફોનમાં ઘણા પ્રકારની ગેમ્સો ઘણા પ્રકારના સોશિયલ મીડિયાઓ એપો જોવા મળી રહી છે. જેથી કરીને સોશિયલ મીડિયા એપ માટે ફોન આપણે બેસ પણ છે. પણ આ આપણા માટે જેવું કોઈ ખરાબ પણ છે. તેથી કરીને આજના સમયમાં લોકો તો ફોનમાં ઘણા પ્રકારની ગેમ્સ, પછી ઘણી એપ્સ- જેમ પૈસા કમાવા માટે તેઓને ઓફર કરે છે. ઘણી એડસ આવે સે. તે જેમ કે જાણી શકો છો. આજના સમયમાં લોકો
ફોન્સમાં ઘણા પ્રકારના ફોન્સ હોય છે. અલગ અલગ કંપનીઓ હોય છે. જેમ કે એન્ડ્રોઈડ અને આઈ ફોન જોડીને બે કંપનીઓનું ખૂબ જ કોમ્પિટિશન થઈ રહ્યું છે. જેમ કે એન્ડ્રોઈડના ફોનો જેમ છે. તેમાં ખુબ જ સરસ સિસ્ટમ પણ મળશે છે. જેમ કે આઈફોન આપણા સિક્યુરિટી અને પર્સનલ ડેટા માટે કલેક્ટ કરે છે. તેઓ લીક થવા ડેટા નથી તેથી કરીને તેઓ એ તે આઈફોન પણ સારો હોય છે. પણ તેઓ કે એન્ડ્રોઈડમાં કે જેમ કે અન્ય કોઈ આજે આપણે જાણ છું કે જોવું કે અન્ય એપ્સ કે જો આપણે જે લિકીટ થઈ જાય છે. જેથી કરીને આપણે તે સીકરેટ અને ફૂલ આપણું પર્સનલ ડેટાને કલેક્ટ રાખે તે માટે આપણે ફોન રાખવો જોઈએ.